ઓ નમસ્કાર. કેમ છો? હલો જી અવાજ આવે છે?
હા આવે છે હા આવે છે હલો હા આવે છે આવે છે અવાજ.
પણ ઓકે તબિયત પાણી સારું છે ને? કેવું ચાલે ભણવાનું?
સ્કૂલો, કોલેજો ચાલુ થવાની છે એની તૈયારી ચાલુ છે.
બરાબર બરાબર. સારું કેવાય ભણવા માટે તમે તો તમે ત્યાં જશો અને આગળ ભણવા માટે શું કોર્સ કરવા માંગો છો?
મેં અ સંસ્કૃત વિષય લીધો છે મે મેનૂ એક વર્ષ છે એની તૈયારી થોડીક હમણાં વેકેશનમાં તો તો ક્લાસ ચાલુ હતા ઓનલાઈન એવું બધું કર્યું છે.
બરાબર. તો એમએના કયા સેમમાં આવી ગયા તમે?
હું એમએના સેમ થ્રી માં આવી ગયો છું. સેમ ટુ સુધી મારું ક્લિયર થઇ ગયું છે.
ઓકે ઓકે. એટલે એક વરસ પછ થી તમારી
તો તમને ખ્યાલ છે પીસીમાં શું આવે છે?
હલો
હા બોલો બોલો પીએચડીના વિષયમાં રિસર્ચ કરવાનું હોય છે. કોઈ એક સમસ્યા નક્કી કરવા રેતું.
ને આપડું એમએ ક્લિયર થાય એટલે શું કરવાનું, કેવી રીતે કરવાનું, મને થોડી જાણકારી આપોને તમે.
ચોક્કસ ચોક્કસ. એમએ પૂરણ પૂરું કર્યા પછી તમારે એક તો નેટ અને સેટ અથવા સ્લેટ એક્ઝામ એની તૈયારી કરવાની, એના ફોર્મ ભરવાના અને બીજું વસ્તુ પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ. પેપરમાં જે એડ આવે એના માટે તમારે ફોર્મ ભરી દેવાનું પહેલામાં પહેલું. એટલે એન્ટ્રન્સ એક્ઝામ તમે આપશો તો તમે એન્ટ્રન્સ એક્ઝામમાં પાસ થઈ જશો એટલે તમને પીએચડીમાં એડમિશન કન્ફોર્મ થઈ જશે.
તો મતલબ
હલો
ઓ ઓકે
હા એડમિશન ફીસ થઈ જાય પછી તમે કોર્સ વર્ક કરવાનો આવશે. પંદર દિવસનો એ પંદર દિવસ કોર્સ વર્ક કરવાનો છે એમાં તમારે બી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે. પંદર દિવસ બે બે કલાક, ત્રણ ત્રણ કલાક. પાસ કરવા જવું પડશે. અને ત્યાર પછી તમારે ગાઈડની ફાળવણી થશે. એટલે તમારા સંશોધન નો વિષય કયો રાખવો તે તમારે અત્યારથી જ વિચારી રાખવાનું
શ શકાય હવે દાખલા તરીકે આપે સાહિત્ય ના વિદ્યાર્થીઓ તો સાહિત્યના વિદ્યાર્થીઓ માટે કોઈ બુક નવી શોધાઈ હોય કોઈ નવી બુક બહાર પડી હોય તો તેના સંદર્ભમાં આપડે વિચારવું પડે તમને એવું ખબર છે કોઈ અત્યારે હાલ પબ્લિશ થઈ હોય
નાહી હમણાં તો મને તો કોઈ જાણકારી નથી કઈ બુક હમણાં થયું હોય એવું
તો તમારે પ્રોફેસરો હોય સંસ્કૃત ના. એના સંપર્કમાં રહેવાનું અને ખાસ કરીને તમારો ગમતો વિષય હ તમારા સંસ્કૃત સાહિત્ય માતો ચૌદ જેટલા શાસ્ત્રો આવે છે. શાત્ર ચાલે છે હવે પણ દન શાસ્ત્ર ચાલે છે હવે ચાલતું હોય કોઈક જગ્યાએ અલંકાર શાસ્ત્ર ચાલતું હોય હ તમને કયા વિષયમાં ઇન્ટરેસ્ટ છે એના આધારે તમારે પીએચડી નો વિષય પસંદ કરવાનો રહેશે
ઓકે ઓકે અ આપડ પી એચ ડી માં વિશે
હા બોલો
આપડે પીએચડી ના કેટલા યર હોય છે સાહેબબ
એ એમાં તમારે પી એચ ડી ન કોર્સ માટે મેક્સિમમ આઠ વરષ અને મિનિમમ બે વરષ થી ત્રણ વર્ષ મિનિમમ તમેીસીસને બધું કામ ત્રણ વર્ષની અંદર લખીને કમ્પ્લીટ કરી દીધું સ્ટેપ બાય સ્ટેપ તો તમે ત્રણ વર્ષની અંદર પીએચડી ની ડિગ્રી
અ
પ્રપ કરી શકો એ તમારા ઉપર આધારિત
ઓકે ઓકે સારુ ચલો જવાન યાદ ના પાણી છે આનું પેમેન્ટ ચેટલુ સે બે હજાર એવું સે બોલ મારે તો ખરા ને
હું કેવ
એવું એન પર કોણ એના એની એના લક